જો તમે. મારો અવાજ સંભળાય છે તમને બરાબર.
હા હેલો કેમ છ બે સારું છે તમને શું ચાલે બધા બચામાંને ઘરે. શું કેવ બીજું.
હા બધા જ મજામાં છે અને બહ સારું છે અત્યારે તો હવે એમાં એવું થયું ને કે પેલા તો છે ને મારા સાસુ અ કમાતા ની હતા અને જરાક જાણે ઘરમાં જ બેસી. તેના લીધે છે ને સ્વભાવ બી બધો ચીડછીડયો થઈ ગયેલો હતો હું તો જોબ પર જાઉં છું પણ મને એવું હતું કે થોડુંક મારી મમ્મી અને મારી સાસુ બી કઈક પોતાનું કરે તો થોડા પગભર બી રે. હ છૂટો રહી અને એમને છે ને આર્થિક જરાક લાભ ભી મળે અને એમને સારું રહી પોતાનું તો કરી શકે ખર્ચો દર વખતે આપણેે એમ એટલે એમને આશા હોય કે આ લોકો મને પૈસા આપશે. તો એ આશા એ તો નહી બેસી રહી કારણ કે અ આમાં એવું ને કે આપડું બી આપણેે બી કેટલું કરીએ ને કારણ કે મોંઘવારી એટલી છે આપડા દુનિયાભરના ખર્ચા છોકરાઓની ફીઝ આ તે બધો ખર્ચો એટલે એમ કરીને જરાક. એવું હતું કે થોડું પોતાનું કરે તો સારું તો જાણે અત્યારે જ મારી સાસુ એ છે ને નવું નવું ચાલુ કર્યું છે અ પાપડ વેચવાનું અને પાપડીને એવું બધું બનાવીને વેચવાનું વેફરને એવું બનાવાનું વેચવાનું. તો બહુ બધા ઓર્ડર આવે. અને એમનો એટલો સરસ હથ બેસી ગયો છે એટલે તો ના પૂછો વાત એટલે ઓર્ડર ને ઓર્ડર આવ્યા જ કરે છે તો જરાક એમને બી બિઝી રહી અને સારું બી લાગતું છે. એટલે શું કેવું. તમારું કે બધા જ અ માણસોએ આજકાલ બધી જ લેડીસોએ આજકાલ પોતાના પગભર ઉઊભું રહેવું જ જોઈએ ને પેલાના જેવું આમ ઘરમાં બેસી રહી અને ડિપેન્ડ રે હસબન્ડ ના આવક ઉપર એવું તો નહી જોવું જોઈએ ને, એમ કરીને શું કેવું તમારું
સાચી વાત છે એકદમ સાચી વાત છે તમારી કે આવું તો મેને મને બહ આનંદ થયોરા જે માટે તમે કીધું કે આવી રીતે ઇન્કમ નો સોર્સ જે છે ચાલુ કર છે એ તો મને બહુ જ આનંદ થયો સાંભળીને ને મેં તો એજ કેવું છું કે આજે દરેક ઘરમાં જે સ્ત્રી છે એ પોતાની પગ પર ઉભી રલી જ જોઈ એક ઇન્ડિપેન્ડ પોતા પર પોતાના પગ પર ઉભી હોય તો કોઈ પાસે તમારે હાથ ફેલાવાની ગરજ પડતી નથી કે કાલ ઉઠીને કઈ બી એવાો સંભોગ આવ્યા કે જયારે, તમારી ઘરમાં કોઈ કમાતું નથી ને બધા બેરોજગાર થઈ ગયા તો તે સમયે તમે એને હેલ્પ કરી શકો ને આજે તમારી પાસે બે પૈસા તમારી હાથમાં હશે તો તમે એ ખર્ચી શકો પોતાના જે અ શોખ છે એ પૂરા કરી શકો છો પછી બીજું એ કે તમે તમારા છોકરા ન બી છોકરા જે છોકરીનું ફ્યુચર છે એ બી તમે બ્રાાઈટ કરી શકો છો એને અને સારી રીતે આપણે આ જીવનશૈલી બી આપ જીવી શકીએીએ આ તો બહ જ સારી વાત છે મેં તો એક જ કેવું કે તમે તમારા છોકરી બી હોય એને બી તમે આટલું બધું ગણાવો કે આટલા લાયક બનાવો કે પોતાના પગ પર ઉભી રહી ને એ જાતે પોતાની બધી રિસ્પોન્સિબિલિટી લેતા શીખે ને જાતે કમાતી થાય એના પછી જ એને પરનાવવાની તમે વિચારજો એ સુધી તમારા છોકરીઓલોને બી પરનાવાની સોચતા બી નહી કેમ ખબર એ છોકરી જે છે એ છોકરી એ છોકરા ના લેવલમાં ઉપર છે આવું મારું માનવું છે શું કેવું છે તમારું
એકદમ સાચી વાત છે તમારી આમાં એવું જ છે ને કે મારે બી છે ને તે બે છોકરીઓ જ છે એટલે મને એમાં એવું જ થયું કે મારી સાસુ ન જ જોયું ને તો એમાં કેવું કે હવે પુરાના જમાનામાં છે ને એ લોકો બહ ભણતા નહ હતા એટલે એના લીધે છે ને તે એ લોકોને કશે જગ્યાએ નોકરી મળવી અને પોતાનું જે કામ કરવું તે કામ મળતું નતું, તો બીજું કે એ જમાનામાં કેવું કે હવે બધા એમ કે કે નહી ઘરમાં અમે બહ લાવ તો કામ કરવા માટે લાવવા એટલે તમારે બધું ઘરનું કામ કરવાનું અને પછી જે તમારે બીજું કઈ કરવું હોય તો કરવાનું એમ કરીને એટલે એ બધું જોયું ને એટલે જ મેં પોતાનો નિર્ણય લીધેલો હતો કે ભલે હું ઓછી ભણેલી છું પણ હું નોકરી તો કરીશ જ કઈ નહી બે પૈસા આવશે ને તો એ પોતાના પર ખર્ચીશ અને ઘરમાં બી આપીશ અને મારા છોકરાઓનું બી સારું કરીશ એમ કરીને હવે એ જે બધું હું જોઉં છું ને તેનાથી તો મેં નક્કી જ કર્યું છે અને હું, કરું કે હું મારી છોકરીને તો એટલી સરસ ભણાવું છું ને ને એને કહ જ છું કે દીકરા હવેના જમાનો તો બહુ જ ખરાબ આવવાનો છે તમે ભણશો ગણશો અને પસો ને તો કોઈ પણ પરિસ્થિતિ આવશે ને તો તમને ધોની આવે એમ કરીને એવી રીતે જ હું એ લોકોને કવું છું અને આજનો જમાનો તો તમે જોુવ કે કલ્પના ચાવલા ચાંદ પર પહોંચી ગઈ તેવી રીતે જ મેં છોકરીઓને કહું છું કે તમારે આગળ જ એમ કરીને અત્યારે હાલમાં આપણી પ્રેસિડેન્ટ પણ તો એક લેડીજ છે એટલે એમ બધા દાખલા આપી આપીને એ લોકોને કહું જ છું કે તમારે બહ ભણવાનું હા આપણે એવું નથી કેતા કે પરિવારમાં રહીને કોઈ ન અપમાન નથી કરવાનું પણ તમે એટલું બધું આમ ભણી ગણીને તૈયાર થઈ જાઓ કે કોઈ પણ પરિસ્થિતિ આવે તો તમે એમાં એ પરિસ્થિતિ સામે તમે લડી શકો છો જો તમે ભણેલા હોય અને તમને બધી, આવડત હોય તો તો તમે એ પરિસ્થિતિ માટે લડી શકવાના છે કારણ કે અત્યારે તો એવું છે ને કે જે આપણે ચોપડા વાંચીએ તો એ ચોપડામાં તો શીખવામાં આવતું જ નથી ને કે તમારે ધારો કે તમને કોઈ આ પરિસ્થિતિ આવી ગઈ જીવનમાં મુશકેલ લી આવી ગઈ તો એ પરિસ્થિતિને તમે કેવી રીતે અ સામનો કરવો એ તો કોઈ ચોપડા આપણને શીખવતું જ નથી એ તો આપણા મા બાપ ના સંસ્કાર પછી આપણે એકબીજા સાથે વાતચીત કરીએ આજે હું તમારી સાથે વાત કરું તો મારું મન હળવું થાય પણ તમે એક સ્ત્રી હોવ તો પણ હું જો મારો એક કોઈ ફ્રેન્ડ હોય અને તેની સાથે વાત કરું તો તે તો એમ જ કે ને તારે શું જરૂર છે કમાવાની તારો હસબન્ડ તો છે ને એ તને કરે છે ને એ બધું તને આપે છે ને તારે શું જરૂર છે કઈ નઈ તું તારો છોકરા સાચાવ તું તારું ઘર જો રસોઈ બનાવ એવું જ એ તો કેહેશે ને કારણ કે એ પરિસ્થિતિ તો સમજી જ નહી શકે ને મારી પરિસ્થિતિ તો કોણ સમજી કે જે મારા જેવું વ્યક્તિ હોય તે જ મારી પરિસ્થિતિ સમજી શકે એટલે પછી હું એ મારી છોકરીઓને કીધું કે મારી જે પરિસ્થિતિ થઈ છે તમે તમારી દાદીનીને એ બધાની પરિસ્થિતિ જોવ છો દાદી અને નાનીની તો એ પરિસ્થિતિ તમારી નની થાય એના લીધે. માટે જ તમારે અત્યારથી જ નાનપણથી જ ભણવાનું અને બૌધી જ વસ્તુ તમને આવડવી જોઈએ એવું નથી કે તમને ખાલી ભણવાનું છે અને માક્સ જ લાવવાના છે. હા તમને ઘરના કામ બી ધીમે ધીમે બધા આવડવા જોઈએ. કોઈ સાથે વાત કરવી, મહેમાનોને પાણી આપવું, એ બધું બી તમને આવડવું જોઈએ તે સાથે સાથે તમારે ભગવાન નું બી એટલું જ બધું કરવાનું છે તો જ તો તમને બધું, આવડશે.
સાચી વાત છે સાચી વાત છે, એકદમ સાચી વાત છે, તમારી કે તને કેમ કે મારી સાસુ જે છે એમની બી વિચારધારા એવી છે કે છોકરી એટલે ઘરમાં બેસીને રાંધીને ખાય. ઘરની બાર નઈ જવુ પણ આજે મારી સાસુનું બી વિચારધારા બવ જ કે છોકરીએ બી કમાવું જોઈ છોકરીએ બી પોતાના પગ પર ઉભું રેવું જોઈએ ને ઈવન તું જોઈ શકે છે કે આવું નથી કે છોકરી શાંક રોટી બનાવે ઘરમાં બેસી છોકરો સાસ સાસુને જોઈ સસરા ને જોઈ છોકરાને જોઈ એ તો મે તને કેમ છોકરા લોકો બી સેમ વસ્તુ કરી શકે આજે છોકરાની જગ્યા પર છોકરી બી ઉભી છે તો જે છોકરો કરી શકે તે છોકરી બી કરી શકે છે ધારો કે મેં તારી ઘર અરે એક નીચે દુકાનમાં આવ્યા છે પાડોસમાં તો એ લોકો મેં તે દિવસે જોયું કે છે કે જે જેન્ટ્સ છે તો ઈ દુકાન એ લોકો જે જેન્ટ્સ છે એ વાસણ કરતો હતો મે મારી સાસુને એજ કીધું મે કીધું જોવા એટલે એવું નથી કે તમે વર્કિંગ છો તો તમે ઘરે આવીને વાસણ વિછવવાનું એવું નથી કે તમે જો વર્કિંગ છો એઝ અ છોકરી તમે કામ કરો છો તો તમારી પાસે ટાઈમ નથી પણ તમારા હસબન્ડ જલ્દી આવી ગયા તમે કરશો તો એવું બધું છે છોકરા ને છોકરી છે ને કે એક ઉ છે જે છોકરી કરી શકે છોકરા બી કરી શકે જે છોકરા કરી શકે તે છોકરી બી કરી શકે માર માનવું તો એવું છે કે રાંધીને ખવડાવવાનું જે કઈ કામ કરી આજે તમે છોકરીને શિક્ષિત કરો, સારું એજ્યુકેશન આપશો, સારી કઈ ડોક્ટર કે એન્જનિયર બનાવશો, એ પોતાના પગ પર ઉભી રહેશે, એના હાથમાં બે પૈસા આવશે, એ પોતાની પોતાની તો શોખ પૂરા કરી શકશે બીજું એ કે ઘરમાં કોઈ વ્યક્તિને કઈ પણ એવુ અડચન આવી તો તેની સામે ઉભી રહીને એને સહાય કરી શકે તો આ તો મેં તો કેવું કે તમારે સમય શું તો એને બી સારું એડયુકેશન ઇવન મેં મારા છોકરીને મારી છોકરીને કેવું છું કે ભાઈ આપણે ભણવાનું છે આપણેે કઈ મારી છોકરી જ મને કે મેં કઈ લગ્ન કરવાની નથી મેં કઈ કોઈ દોસ્તી બનાવવાની નથી એટલે આજકાલની મેન્ટલિટી જોશે ને છોકરી એ લોકો ન બી મનમાં આમ ચેન્જ આવે છે કે આ જે જમાના પ્રમાણે છે એ લોકો એ ચેન્જ થાય છે કેવું નથી કે આ છોકરા જ કરી શકે શું કેવો તો કઈ નહી પછી આપણે પાછા મળશું બીજા કોઈ ટોપિક પર ચાલ.
હા એકદમ સાચી વાત છે તમારી. ચાલો કઈ વાંધો નહી આપડે પાછી વાત કરશું. ચાલો બાય.